બસ મજામાં તમે કેમ છો
બસ સમમે તો એકદમ મજામાં છે બળ બળ કેવ જલા છે બસ શાંતિ છે અમે લોકો તો હવે કાલે જવાના છીએ પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી
અરે વાહ સરસ સરસ
આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્ટેચ્યુ ઓફ યુિટી તો ખૂબ સરસ જોવાનું છે આપણા ગુજરાત આપણા જે છે સરદાર વલ્લભભાઈ પટેલ એમની એમની ખૂબ ઊંી પ્રતિમાતા જોવા મળે આપણને અને ગુજરાતનું એકદમ જાણીતું સ્થળ છે જે આપણે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં કેવડીિયા ખાતે તે્યા આથળ આવેલું છે
હમ હમ
એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બધા વર્ષમાં એકવાર લોકો તની મુલાકાત દઈ છાલભ
ના ના બહુ સાંભળ્યું છે મે ના આમ તો બઉ સરસ બનાવ્યું છે તેનું ગાર્ડન કહો તેની બધી વ્યવસ્થા કહો ત્યાંને રેવા માટેના ટેન્ટ બના્યા છે ત્યાં કોઈને રાધે રોકાણ કરવું હોય તો અને એટલા વિશાળ એરિયામાં એ સ્ટચ્યુ બનાવ્યું છે ને તો આમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બી એને આગળ ઝાંખું પડે એટલું સુંદર આ સ્ટેચ્યુ બનાવ્યું છે આપડે ગુજરાતનું જ નહીિ પણ આપે ઇન્ડિયા નું આમ તો ગૌરવ કહ તો એવું ચાલી જાય એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આપડે ગુજરાતનું જોુવાલાાયક સ્થળમાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એવું તમે સાંભળ્યું છે કે લગભગ ત્યાં તમારે કદાચ મુલાકાત લેવી હોય તો લગભગ આઠ દ આઠ દસ દિવસ પહેલાં ઓનલાઈન ઓનલાઈન બુકિંગ કરાવવું પડે તમારે તો જ તમને તારું એન્ટ્રી આપે અને અમે લોકો લગભગ ત્રણ ચાર મહિના ગ અમારી કોલેજમાંથી જ્યારે સાહેબી એ વખતે બુકિંગ એટલા બ ફૂલ હતા કે એટલી ભીડ હતી કે તમે જેની વાતહી પૂછા કાંકા જ લોકો જોવા આવેલા અમદાવાદ તેને બધા કાંકણ પણડ જોવા આવે્યા બધા
ના ના સાચું અને બીજું તમે આ ગુજરાતના પ્રવાસ ના સ્થળની વાત કરીને તો મને બીજું બી એક અમદાવાદ નું બહ ફેમસ એવી જગ્યા છે કાંકરિયા લેક કાંકરિયા લેક એટલું વિશાળ સુંદર જોવાલાયક સ્થળ બનાવ્યું છે કે મોટું કાંક નું અંદર મોટું તળાવ છે વિશાળ એરિયામાં પાંચ મીટરની એરિયામાં અને એની આજુબાજુ બધાને બેસવાની શાંતિથી નાસ્તો પાણી કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી નાના છોકરાઓને મનોરંજન માટે છે ને પ્રાણી સંગ્રહાલય બી બાલ વાટિકા છે પછી માછલી ઘર છે પછી તમે મોજ મસ્તી કરી શકો એવા વિશાળ વિશાળ અલગ અલગ વિભાગમાં એટલા મસ્ત મસ્ત વિભાગો બનાવ્યા છે કે ત્યાં તમે આખો દિવસ બે દિવસ સળંગ જાાવ ને તો બી જોવાનું બાકી રહી જાય ને એટલું જ સરસ બનાવી છે ક કાર્યા લીધું
કાંકરિયા લેક સિવાય બીજું બી એક સ્થળ છે અમદાવાદમાં ખૂબ જાણીતું ન એ છે રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ બી ખૂબ જાણીતું સ્થળ છે ત્યાં લોકો દૂર દૂરથી લોકો જોવા આવે છે અને તેમાં બી એકદમ સરસ મજાની આપણે પ્રકૃતિનો પણણ અનુભવ થાય તં રિવરફ્રન્ટમાં જઈએ તો
હા બહુ જ મોટો એવો સરસ મસ્ત બ્રિજ બનાવે્યો છે ત્યાં લોકો ફોટોગ્રાફી કરવા તો એટલા બધા લોકો આવે છે કે ત્યાં વિડીિયો શૂટ કરે છે મેરેજ નું પ્રી વેડિંગ નું શૂટિંગ કરે છે કેમકે એનું લુક આઉટ જ એટલું સરસ બનાવે છેને બઉુ ફાાઈન છે બહુ સરસ જગ્યા છે
અને આપણે ધાર્મિક પ્રવાસની વાત કરીએ તો આપણે જોઈએ કે આપણા જૈન ધર્મોનું એક ખૂબ જાણીતું તીર્થ સ્થળ છે અને એ છે પાલીતાણા જે ભાવનગર પાસે શૈત્રુંંજય નદીના કિનારે આવેલા પાલીતાણા ખૂબ જાણીતું સ્થળ છે ત્યાં લગભગ ચાર હજાર ભૂગતને ઉપર આપણે જઈને આપણે દર્શન કરી શકીએ અને જૈન ધર્મોનું ખૂબ જ જેમ કહેવાય કે આપણે પહેલાં જે આપણે પહેલાં તીર્થંકર આ ભગવાન એમનું એમની ત્યાં પ્રતિમા આવેલી છે પાલતાણામાં એ ખૂબ જાણીતું સ્થળ છે
હા સાચી વા છે અમાર તો ભણવામાં ભી આવતું હતું કે જૈનો નું મોટું એવું પ્રાચીન સ્થળ છે પાલી તે અને ત્યાં એટલા બધા દેરાસુરો આવ્યા છે આખા પા માં તમે આમ ગણતરી કરો ને એટલા દેરાસરો થા જાવ તમે એક એક ચોખોમાં બોલો તો બી દેરા ૂ એવા નથી એટલા દેરાસરો ત્યાં આવેલા છે ખુબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે અને ત્યાંગળ ધાર્મિક ન બહુ જ મહત્વ છે ત્યાં ઉપર મંદિરમાં કોઈ લાાઈટ નો બી ઉપયોગ નથી કરતા બધા જ જાતે ચલીને જજ કોઈ ઇલેક્ટ્રિક એવી વસ્તુ નહી વાપરવાની અનેટ એ બધું તો ઠીક છે ઉપર ત્યાં ખાવા પીવાનું બી મનાય છે કોઈ નાનું બાળક હોય તો બી નઈ અને મોટું હોય તો બી નઈ એટલી પવિત્રતા એ લોકો એ જાળવી રાખે છે
બિલકુલ એટલે એ એ લોકોએ એ લોકોએ ધર્મને પહેલી માન્યતા આપેલી છે કે ધાર્મિક સ્થળો તમે જાઓ ત્યાં ખાવાનું પીવાનું નહીં ને ત્યાં તમે ત તમે ચાર હજાર પગથથી તમે ચડીને યાત્રા કરી શકે એ ઉપરાંત એક બીજું બી સ્થળ છે ને એ છે ગિરનાર ગિરનાર બી છે એ એ બી ખૂબ જાણતૃત સ્થળ છે જેમાં તમને કદાચ કોઈનેણે વાત કરીએ પાલટાણામાં એવી કોઈ ઇલેક્ટ્રિક સુવિધા નથી પણ પણ ગિરનારમાં તમે જુઓ કે કદાચ કોઈને તકલીફો જ ચડવાની તો એ રો રોપિયા દ્વારા પણ એ ઉપર જઈ શકે અને યાત્રા કરી શકે એટલે રોપવેની બી ત આં સુવિધા આપેલી છે
હા હા સાચી વાત છે ત્યાં બી બહુ સરસ છે ત્યાં ત્યાં શંકર ભગવાન એવું સારું બી દત્તાત્રય નું બી મંદિર છે ઉપરનેલીના દાદા ની મંદિર છે એવું જ તમે ધાર્મિક ની વાત કરીને ગુજરાતમાં ધાર્મિક ની વાત થતી હોય તો અંબાજી મા મર કેમ સુધી જવાય તો અંબાજીમાં અંબાજી માતા નું મંદિર બી છે અને ડુંગર ની વાત કરું તો ગબ્બર માતાજી ન ગબ્બર છે એટલે એ બી એટલું સુંદર છે ત્યાં તો રોપવે છે એટલે બધા ફટાફટ જઈ શકે છે માતાજી ના દર્શન કરી શકે છે અને જો પિકનિક માટે જવું હોય ને તો અંબાજી થોડાક જ આગળ જઈએ ને તો માઉન્ટ આબુ આવેલું છે ત્યાં તો નક્કીકી લ છે દેવડાના દેરા છે મસ્ત પોતાની થયલી ઉપર મંદિરો છે જૈનો ના ગુરુદ્વારા છો મસ્ત તોડાવશો સૂર્યાસ્ત નું મસ્ત એવ પોઈન્ટ આપે છે એટલું સરસ છે માઉન્ટ આબુ કમ તમે આમ લાગો ને તો જાણેર મનારી હિલ સ્ટેશન પર પહોંચી ગ ને એવું ફીલિંગ આવે એવી સરસ જગ્યા છે આ માઉન્ટ આબુ
બિલકુલ સો ટકા તમે વાત કરીને આપણે બીજા બીજા પ્રવાસ સ્થળોની વાત કરીએ તો નવસારી પાસે આવેલું છે એકદમ સરસ મજા દાંડી બીચ તો દાંડી બીચમાં અત્યારે જ લગભગ થોડાક વર્ષો પહેલાં મહાત્મા ગાંધીની એકદમ ખૂબ એકદમ સરસ મછાની સુંદર પ્રતિમા બનાવવામાં આવેલી છે ત્યાં તમે દાંડડીમાં એક ખૂબ ખૂબ ત્યાં મસ્ત દરિયો બી છે ને જોયાયેલા સ્થળ બી છે મહાત્મા ગાંધીનું ખૂબ જાાણીતી પ્રતિમા ત્યાં એ લોકોએ બનાવેલી છે અને ત્યાં પણ ગાંધીજીનો આખો ઇતિહાસ અમને વાંચવા મળે તમને અને એ પણ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણ ત્રણ ભાષાઓ વાંચવા મળે એવી ખૂબ સુંદર વ્યવસ્થા છે અને ત્યાં દાંડી બીચ પર બી ખૂબ સરસ મજા દરિયો છે એ ઉપરાંત સુરતમાં તમે જુઓ તો એવી રીતે વાત કરી કે અમદાવાદમાં તમે તમે વાત કરી કે કાતે તળાવ છે એવી રીતે સુરતમાં બી ખૂબ સરસ મજા ગોપ તળાવનામનું થોડા છે સુરતની અંદર
હમ નાના સાચીવે ગુજરાતમાં આમ તો જોવા દેશે ને તો કચ્છ નું રણ ત્યાં સફેદ રણ કહેવામાં આવે છે નરેન્દ્ર મોદી તો હવે ત્યાં આગળ એટલી બધી સુવિધાઓ આપે છે એટલા બધા ફેસ્ટિવલ કરે છે ના પૂછવા કઈ ફેસ્ટિવલ પછી મસ્ત મસ્ત આયોજન કરશે વીકેન્ડ જેવું કઈક મસ્ત એવું રાખશે પછી બધા જ ટુરિસ્ટો એ બાજુ આકર્ષાય ત્યાંનું એટલું ભરત ગૂથ એટલું ફેમસ છે કચ્છ ન તો જ્યાંની બહેનો પોતે હાથેથી ગૂને બનાવે છે ને પછી વેચે છે એટલે એ આપડ ગુજરાતની એક આમ અનોખી વસ્તુ છે કે જે અજાય બી કેહેવાય એમ કહ તો ચાલે કે આઈ વસ્તુ આપણને દુનિયાના કોઈ જોોડે જોવા નહી મળે એટલું અનોખું વસ્તુ આપડ કચ્છના રણમાં જે ત્યાંની બેનું જે કરી રહી છે ને એ બહુ જોવાલાયક વસ્તુ છે
બિલકુલ સો ટકાની દં તમે વાત કરી કે કે ત્યાં કચ્છમાં લગભગ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી સરસ મજાનો રણોત્સવ ત્યાં થાય છે એથી લોકો રણોત્સવની અંદર નવા નવા કાર્યક્રમ થાય છે સંગીત સંગીતના કાર્યક્રમ થાય છે ત્યાં સરસ મજાનું નૃ નૃત્ય થાય છે ત્યાં આપણને આપણ એક દિવસ આપણ ટેન્ટમાં રહેવા માટે આપણ સુવિધા આપે બીજી વાત કરીએ કે તમે વાત કરી કે અંબાજીની તો તરત જ ત્યાંથી એકદમ સરસ મજાનું સ્થળ છે અને અને અને એ છે પાવાગઢ પાવાગઢ બી ખૂબ જાણીતું સ્થળ છે જ્યાં આપણે પાવાગઢમાં બી આપણે રોપવેની સુવિધા આપેલી છે એટ કે જેનાથી આપણે આપણે અબ્યાવાના દર્શન કરી શકીએ છીએ બીજા બી જાણીતા બધા સ્થળ છે જેમકે તમે કચ્છના રણની વાત કરી પછી મહેસાણાની દૂધસાગર ડેરી આવેલી છે મહેસાણાની અંદર ખૂબ
હમ હમ હમ ના ના સાચ કહે છે એ આણંદની અમૂલ ડેરી બી છે અમે તો કેટલીક વાર એ ડેરી અમના સ્કૂલ માંથી જોવા બી લઈ ગયા હતા કે દૂધ નું ઉત્પાદન કેવી રીતે થાય છે દૂધ માંથી વિવિધ વાનગી કેવી રીતે બના છે એટલે છોકરાઓને જ્ઞાન બી વધે અને એક પ્રવાસ નું સારું એવું નોલેજ બી આવે એટલે સ્કૂલો માંથી બી એવી સારી સારી જગ્યાઓ પ્રવાસ લઈ જાય છે અને અમે તો નાના હતા ને ત્યારે અમને તો સૌથી પહેલા મને યાદ છે કોઈ બી જગ્યાએ પ્રવાસ આવે ને તો પેલા મલી કંટાકળ મહાવીર દાદાને કેમ બોલાય તો મૌલી તો મસ્ત દર્શન કરાવવાની બહ પચવાને ત્યાંથી સૌથી વધારે મજા તો ત્યાંની સુખડી ખાવાનીાગ આહાા એટલો સુંદર એમ એવો પ્રસાદ હોય છે ને એ તો જગ્યા હું કોઈ દિવસ ના બોલી જાઉ અત્યારે બી ું અને જયારે જ્યારે સમયની અનુકૂળતા મળે ને ત્યારે એટલે હું દર્શન કરવા જવું જ છું ત્યાં
ચોક્કસ તમે મહુડીનું નામ લીધું એટલે સરસ પતી એટલે તાણી સરસ પતીની મસ્ત સુખડીનું નામ લને પાણી આવી ગયું અમારો નિયમ જ છે કે દિવાળીમાં કે ગમે ત એકવાર મહડી જવાનું છે અને મહડીમાં લોકો કદાચ એ એવું એવું કહેવાય છે કે આપણે જે કે આપણે જે ઈચ્છા ત્યાં રાખી રાખીએ એ ઈચ્છા આપણી પૂરી બી થાય છે અને અને આપણે અમુક લોકો ત્યાં બાધા રાખે તે આપણે આપણા બાધા આપણી ઈચ્છા પૂરી થાય છે અને આપણા બાધા પૂરી કરવા માટે જવું પડે છે એટલે સરસ મજાનું મોરડીનું સર મજાનું જૈન જૈન મંદિર આવેલું છે ત્યાં બી સરસ મજની સુખડી પાત્રળ પ્રસાદી એની ખૂબ ખૂબ જાણતી છે
ના ના બરાબર છે અને બીજું કેવું છે ફરવાની વાત કરીએ ને તો સાપુતારા બી બહ મસ્ત એવી જગ્યા છે કે સાપુતારામાં બી બ જત ત્યાં વરસાદની સિઝનોમાં ત્યાં જઈએે ને એટલી બધી મજા આવે છે ને કે ત્યાં વરસાદ પડતું હોય પાણીનો ધોધ પડત હોય ને એ બધું જોવાની બહુ મજા આવે છે અને સાપુતારામાં તો કેવું છે એક મસ્ત ઊંચો વલ પોઈન્ટ બનાવ્યો છે ત્યાં જઈને બધા ફોટોગ્રાફી કરી શકે છે ગોડે સવારી કરી શકે છે બાઈક સવારી કરી શકે છે ઉપર પેરાટીંગ પેરા સિલિંગ કરી શકે છે હવા મોડવાનું આદરણ લઈ શકે છે એ બધું કરી શકે
અને હમણાં જ સાપુતારામાં જુલાઈ મહિનાથી છે છે સપ્ટેમ્બર સુધી એક ઉત્સવ સ્ટાર્ટ થશે જેનું નામ છે મેઘમલ્હાર ઉત્સવ જેની અંદર સરસ મજાની વર્ષાઋતુ પર આધારિત થીમ પર અલગ અલગ કાર્યક્રમ થશે ત્યાં એમ કે તમે જુઓ કે ભછાઈ વરસાદ ઉપર આધારે ગીત ગીત સંગીત ત્યાં ન ક ત્યાં ક કાર્યક્રમ થાય છે પછી તમે જુઓ કે ત્યાં સરસ મજાનું જે છે એ ડાન્સ કોમ્પિટિશન થાય છે ત્યાં એ અને સાપુતારામાં તમે જુઓ કે બારે મહિના ત્યાં તમને ઠંડક જોવા મળે તમે ઉપર હિલ પર જાઓ તમને મારે મહિનેને ઠંડક જો મળ તેને સાપુતારા આવેલું સરફ આખો ડાંગ જિલ્લો ડાંગ જિલ્લો બી ખૂબ સરસ જાણીતો છે આવા ડાંગ તમે નામ નામ સાંભળ્યું હત આવા ડાંગી ખુબ જાણીતું છે ને આવા ડાંગની અંદર બી સરરાફ બધાના નાનાં નાના ગામો આવેલા છે સર હિલ સ્ટેશન આવેલા છે ત્યાં બી
નાનતા માધોડ આપ પ્રવાસ ની વાતો કરીને ખુબ જ આનંદ થયો સરસ સરસ પછી વાત કરીશું આવજો
આવજો અને સો ટકાત તમારી પાસે બી નવી નવી માહિતી જાણવા મળેલી